હલ્લો,
કેમ છો.
બસ મજા મઝામાં કેમ છો.
બસ મજા માં કેવું જમમે મમ્મી લીધું‌
હા જમી લીધું.
સરસ સરસ તબિયત પાણી લીધું કેવું મઝામાં છે, ને
હા બહુ મજામાં છે તમારી તબિયત કેવી છે,
બસ મજામાં તમે કેવું હોસ્ટેલ માં આ ગયા કે અહીંયા પીજી માં રહેવા માટેડ્યા
હા એટલે પેલા હોસ્ટેલમાં રહેતા હતા હવે પીજીમાં રહીએ છીએ
એવું છે, કઈ નહ તો મેં કીધું મસ્ત હોસ્ટેલમાં રહેશે તો આમ થોડું હોસ્ટેલના જીવન વિશે ચર્ચા કરી લઉ તમારી જોડે
હા હા તો ખૂબ જ સારો ટોપિક પસંદ કર્યો છે, તમે ચર્ચા માટે
એની આ તો આમ વિદ્યાર્થી જીવનમાં હોસ્ટેલ જીવન આમ એક અનોખો અને યાદગાર અનુભવ હોય છે ઘણા વિદ્યાર્થીઓમ પોતાના ગામ કે શહેરથી દૂર ઉચ્ચ શિક્ષણ માટે હોસ્ટેલમાં રહેેવા આવતા હોય છે, શરૂઆતમાં તો ઘર અને પરિવારથી દૂર રહેવું મુશ્કેલ લાગતું હોય છે. પરંતુ આમ ધીમે ધીમે જેમ સમય જતો હોય. જતો જાય અને હોસ્ટેલમાં તમારા નવા નવા મિત્રો બનતો બનતા જાય. એટલે આપણને આમ સ્વાવલંબી જવાબદાર અને આત્મવિશ્વાસી બની જતા હોઈએ છે, હોસ્ટેલ માત્ર આમ રહેેવાનું સ્થળ નહી. પરંતુ જીવન જીવવાની એ કામ સારા છે, કહી શકીએ
હ એ તો તને ખૂબ સાચું કીધું કે હોસ્ટેલ માત્ર હોસ્ટેલનું જીવન જે છે, એ માત્ર રહેવાની તો વ્યવસ્થા નથી જ પરંતુ એ એક આત્મનિર્ભરતા જવાબદારી અને જીવન જીવવાની કળા શીખવે છે. હોસ્ટેલ જીવનમાં આનંદ અને પડકારો તો બંને જ હોય છે, અને તમેકી દૂ એમ કે હોસ્ટેલ માત્ર રહેવાની જગ્યા નથી પરંતુ જીવનનો એક તબક્કો છે, જ્યાં વ્યક્તિ પોતાને ઓળખે છે.
હા એ તો સાચી વાત થઈ ગ અને હોસ્ટેલ જીવનની શરૂઆત તો આમ પવાર થી આમ પ્રથમ વખત તો દૂર રહેવું પડતું હોય છે, નવા મિત્રો બનાવવાનો અનુભવ મળતો હોય છે, પછી નવી જગ્યા અને નવા વાર્તાવરણમાં આપણને પો પોતાને ઢાળવું પડતું હોય છે. શરૂઆતમાં તો આપણને આમ ઘર યાદ આવતું હોય છે પરંતુ ધીમે ધીમે હો લ જ આપડું બીજું ઘર બની જતું હોય છે.
હા એ તો ત મેં સાચી વાત કીધી અને ઘરથી દૂર રહીને બધા બીજા અન્ય વિદ્યાર્થીઓ સાથે એક જ સ્થળે રહેવું અને અભ્યાસ કરવું એટલે એને જ હોસ્ટેલ જીવન કહી શકાય અને અહીં વિદ્યાર્થીઓ પોતાના ઘણા કામ જાતે જ કરવા પડે છે, એટલે સ્વાવલંબનનું જીવન કેવું હોય છે એ તમને ખબર પડે છે, અને એના લીધે આપણામાં આત્મનિર્ભરતા આવે છે, કે પોતાના કપડા સમય અને ખર્ચ ન સંચાલન આપણે જાતે કરવું પડે છે સમય નું આયોજન અભ્યાસ ભોજન આરામ માટે એક સમયનું અલગ જ આયોજન કરવાની ટેવ ઉપાડવી પડે અને વિવિધ રાજ્યો સંસ્કૃતિના લોકો સાથે મિત્રતા થાય છે ટીમમાં રહેવાની અને સહકારની ભાવના વિકસે છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આપણા જે રૂમમેટ હોય છે. એમની સાથે જો એ રૂમમેટ સારું હોય તો એની જોડે આપણને રહેવાની મજા આવે છે અને જો સારું ના હોય તો અમુક આપણે અ વસ્તુ જે આપણને કોમ્પ્રોમાઈઝ કરવી પડતી હોય છે અમુક વસ્તુ આપણે સહન કરવી પડતી હોય છે. તો એ એક જીવનનો સૌથી મોટો ફળાવું છે એવું આપણે કહી શકીએ
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને હોસ્ટેલ જીવન તો આપણને આમ પણ શીખવતું હોય છે કે સમયસર ઉઠવું. સમયસય ભોજન અને અભ્યાસ કરવો અને હોસ્ટેલ ના નિયમોનું પાલન કરું અને સમયસર ઉઠવું એ તો ઘણું જ મહત્વનું હોતું હોય છે કારણ કે આપણે હોસ્ટેલમાં જોઈએ તો સવારે એક જ ટાઈમે ખા સા ખાવાનું આપવામાં આવતું હોય છે જો સાડા સાત વાગે હોય તો સાડા સાત થી સાડા આઠ તો એટલા સમયમાં તમારે જમી લેવું જોઈએ અને ના જમો તો પછી તમને જમવાનું પણ નહી મળતું હોતું.
હા એ તો ખૂબ જ સાચી વાત છે અને સૌથી મોટો એક તબક્કો તો એ જ કહી શકાય કે તમને અ લોકો સાથે રહીને એડજસ્ટ કરતા આવડે છે. કે તમે કઈ રીતે કોમ્પ્રોમાઈઝ કરીને એડજસ્ટ કરીને રહી શકો બીજા લોકો સાથે. તે. કાકે ગા આપણે ઘરે તો બધું આપણને ગમતું હોય એ રીતે થતું હોય છે પરંતુ જ્યારે આપણે બહાર આવીએ બીજા લોકો સાથે રહીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ દુનિયામાં કેવા કેવા લોકો કો છે કેટલા અલગ અલગ પ્રકારના લોકોની વિચારસરણી હોય છે. તો એ બધા લોકો સાથે આપણે સાથે રહેવું ઈ લોકો સાથે હળવું મળવું એ એક ખૂબ જ આપણને એક નવું જીવનનો એક માર્ગ બતાવતું હોય છે.
હા એ તો સાચી વાત છે અને હોસ્ટેલ જીવનની આમ ઘણી મુશ મુશ્કેલીઓ પણ અમુક હો હોતી હોય છે જેમ કે ઘર અને પરિવાર ની યાદ યાદ આવી ઘણી વાર બાળકોને એમના માતા પિતા એમના નાના ભાઈ બહેન કા તો મોટા ભાઈ બહેન છે એમની ઘણી જ યાદ તી હોય હોસ્ટેલમાં રહીને પછી સૌથી વધારે તો ખાસ ઘર જેવું ભોજન ન મળવું આપડે હોસ ટેલમાં તો ભોજન ના પણ એમ ઠેકાણા નહી હોતા અને સારું પણ નહી હોતું અમુક વાર તો પાણી જેવી દાળ હોય આખું ઓયલી ઓયલી શાક હોય એટલે આવું બધું જોવા મળતું હોય છે
અને ઘણી વાર તો હોસ્ટેલના ભોજનમાંથી અવુક આપડે સાંભળીએ છે અને ન્યૂઝમાં જોઈએ પણ છે કે કીડી મંકોડા અને અમુક જીવાત નીકળતી હોય છે
હા એ તો તમે ઘણી સાચી વાત કરી કે ભોજન માંથી અમુક વાર મેં મારા મિત્રો હતા મેં જયારે અ અનુસ્થ અનુ સ્તાતક ભરતી હતી પી એસ સી કરતી હતી ત્યારે મારા મિત્રો હતા તો એ લોકો હસ ટેલમાં રહેતા તો એ લોકોને પણ હોસ્ટેલમાં અમુક વાર એવું જ ખાવાનું આપવામાં આવતું હતું કે અંદર થી કીડા મકોડા અને મકોડા જીવતા નીકળેને ઈયળો હોય ને એ લોકો એ પછી ઘણા કાર્યો કર્યા હતા એના ઉપર હાલતો ખબર નઈ એ લોકો રહેતા નથી, એટલે મને કોઈ આઈડિયા નથી. પણ આવી રીતે ઘર જેવું ભોજન એ લોકોને મળતું ના હોય પછી રૂમમેં સાથે અમુકવાર તો મતભેદ થતો જોવા મળતો હોયકે આપડી જે રૂમમેટ છે. એની સાથે ઝઘડો એવું થઈ જાય. તો આપણને એને બંનેને એકદમ આમ તકલીફ થવા લાગતી હોય છે, પછી આપડી જે હા, અને આપડી જે વ્યક્તિગત ગોપનીયતા છે, આપડી જે પ્રાઈવેસી છે. એ ઘણીજ ઓછી હોય છે ત્યાં એ સમયે.
હા એતો તમેં સાચું કીધું અને હોસ્ટેલના જીવનમાં એક. એ પણ એક મહત્ત્વનો પાયો કહી શકાય કે મિત્રો અને મનોરંજન વચ્ચે આપડે અભ્યાસ માટે પણ સંતુલન રાખવું જરૂરી છે, કારણકે તમે સાંભળ્યું જ હોય છે, કે હોસ્ટેલમાં રહેતો હોય એટલે રા ત્રે બધા મસ્તી કરતા હોય અને બહાર ફરવા જવાનું તોએ બધા વચ્ચે તમારે તમારા અભ્યાસ માટે પણ ટાઈમ કાઢીને એનું સંતુલન રાખવું પડતું હોય છે.
હા એતો સાચી વાત છે. અમુક વારતો હોસ્ટેલમાં અભ્યાસને લઈને સારું વાતાવરણ પણ આમ મળી જ તું હોય છે કે ગૃપસ્ટડી બધા આમ સાથે ભેગા મળીને પણ કરતા હોય છે, પછી એકબીજાનું જે ક્વેચનસ હોય જે શંકાઓ વાળું હોય એનું આપણે નિરાકરણ લાવતા હોય છે, જો એમને બીજા કોઈને આવડતું હોય તોએ આપણને સમજાવી શકે. આપણને શીખવાડી શકે પછી સ્પર્ધાત્મક વાતાવરણ પણ ઘણીવાર જોવા મળતું હોય છે કે બે મિત્રો હોય ગ્રુપ હોય તોએ લોકો વચ્ચે આમ સ્પર્ધાત્મક લઈને પર એ માર્ક્સને લઈને એવી સ્પર્ધા જોવા મળતી હોય છે. પછી લાઈબ્રેરી અને અભ્યાસ ખંડનો પણ લાભ મળતો હોય છે, એટલે પરંતુ જો આમ જો સમય નું આયોજન ન હોયતો મિત્રો સાથેની મજાક મસ્તી પણ અભ્યાસમાં
આપણને પાઠશાળા ના હા, એતો તમે ખૂબ જ સાચી વાત કરી અને ઘરની યાદતો હોસ્ટેલમાં રહીને ત્યારે સૌથી વધારે આવે છે, જ્યારે આપણે બીમાર હોઈએ છીએ કારણ કે ઘરેતો કેવું આપડે બીમાર હોયતો મમ્મી- પપ્પા આપણું ધ્યાન રાખ તા હોય છે, આપણને જે જોઈતું હોય છે એ બનાવી આપતા હોય છે, ખાવા માટે દવાખાને લઈ જતા હોય છે, પરંતુ હોસ્ટેલમાં જો તમારી પાસે સારા મિત્રો ન હોય તોએ એક ખૂબ જ મુશ્કેલ સમય બની જાય છે, અને એના માટે જો તમારા સારા મિત્રો હોયતો તમને ઘર પણ યાદ નથી આવતું. કે તમે હોસ્ટેલમાં માંંદા પડો તો એ લોકો તમારી સેવા કરે છે, દવાખાને લઈ જાય અને તમારી સાથે આખી રાત બેસે છે. તોએ ખૂબજ સારી વાત કહી શકાય, હોસ્ટેલના જીવનની
હા એતો સાચી વાત છે, એવીતો આમ ઘણી યાદો કહી શકીએ. કે આપણે જન્મદિવસની ઉજવણી તો ઘણા લોકો આમ રાતે બાર વાગે પછી એમના મિત્રો સાથે જન્મદિવસ ની ઉજવણી કરતા હોય તોએ યાદ પણ એક ઘણી સારી બની જતી હોય છે, પછી રાત્રે લાંબી લાંબી વાતો અમુક વાતો બધા મિત્રો વધારે એક જ રૂમમાં ભેગા થઈ ગયા હોય તો રાતના બે વાગ્યા સુધી ત્રણ વાગ્યા સુધી લાંબી વાતો કર કર કરે પણ એ લોકોને ખબર જ ના પડે કે સમય ક્યારે જતો રયો. પછી પરીક્ષા પેલા આમ ગ્રુપ પોતાના જે ડાઉટસ હોય એને ક્લિયર કરતા હોય પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે રમતો અને પ્રવાસ છે કે રમતો અને પ્રવાસ માં એ લોકો સાથે જતા હોય ને મોજ મસ્ તી કરતા હોય પછી એકબીજાને જયારે મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરતા હોય એટલે આવી ઘણી યાદો છે જે આખું જીવન આમ યાદ રહેતી હોય છે.
સાચી વાત છે અને અમુક હોસ્ટેલમાં તો બધા તહેવારોની પણ ઉજવણી કરતા હોય છે જેમકે ગણેશ ચતુર્થી છે નવરાત્રિ છે હોળી ધૂળેટી છે. તો એવા બધા તહેવારોની ઉજવણી પણ મિત્રો સાથે આપણને મળે છે ઉજવણી કરવા માટે સમય. તો એ પણ એક ખૂબ સારી યાદો હોય છે આપણા માટે નેં કે
આજના હોસ્ટેલમાં તો આમ વાઈફાઈ સ્માર્ટ સ્ટડી રૂમ સુરક્ષા પછી સીસીટીવી અને વિવિધ આધુનિક સુવિધાઓ આમ ઉપલબ્ધ છે તેમ છે. વિદ્યાર્થીઓ એ મોબાઈલ અને સોશિયલ મીડિયા નો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ
હા એ તો સાચી વાત છે. ચલ જીવનમાં રહીને તમારે બીજું તમે કંઈક શીખો કે ના શીખો પરંતુ સમયનું સંતુલન કરતાં તો શીખવું જ જોઈએ કારણ કે ઘણીવાર આપણે અ એવા લોકોને પણ મળીએ છે કે જે પોતે બધું કામ કરી લેતા હોય છે વાંચી લેતા હોય છે પોતાના અભ્યાસનું કામ કરી લેતા હોય છે અને પોતાના રૂમમેટ કે પોતાના મિત્રોને ટાઈમ અ ન વ્યર્થ કરાવતા હોય છે. જાણી જોઈને એમના પાછળ પાડવા માટે તો એવા પણ લોકો અમુક હોય છે. તો એ બધાથી આપણે સાવચેત રહેવું જોઈએ અને પોતાના કામને પહેલાં પ્રાથમિકતા આપવી જોઈએ મનોરંજન કર
હા તો સાચી વાત કિધી તમે વાંધો નહી સારું સારું છે પછી આપડે વાત કરીશું
હા.